હલો.
હા કેમ છો બેન.
હા બસ બરાબર બેન તમે કેમ છો.
બસ બસ મજામાં આજે તમારી સાથે એક વાત કરવાનો ટૉપિક છે.
હા બોલો ને.
આ દસમા અને બારમા ધોરણમાં બાળકો જે પરીક્ષા આપતા હોય એમને કઈ રીતે સારા માર્ક્સ આવી શકે. અને એમને પરિણામ કઈ રીતે સારું આવે એના બાબતે થોડું ગાઈડન્સ તમારી પાસે લેવું છે.
અચ્છા હા હા બરાબર બોલો ને એટલે હા એ તો બરાબર જ છે કે દસમું અને બારમું ધોરણ જે છે એ ઘણું આ ઇમ્પોર્ટન્ટ વર્ષ ગણાય એ બંને વર્ષ કારણ કે બોર્ડની એક્ઝામ આવતી હોય પેપર બારથી આવતા હોય અને વિદ્યાર્થીઓને એના માટે તે તૈયાર પણ પહેલેથી તૈયારી રાખવી જ પડે એના માટે પણ એના માટે મારા ખ્યાલથી એવું છે કે ઘરનું વાતાવરણ અ અભ્યાસ સારી રીતે થઈ શકે એ માટે બનાવવું પડે ઘરના દરેકે દરેક સભ્ય એ પણ બનાવવું પડે અને વિદ્યાર્થી ની પોતાની મહેનત પણ જોઈએ. એટલે એટલે મારા મન માનવું એવું છે કે પેલા તો ઘરનું વાતાવરણ જ અભ્યાસ થઈ શકે એ રીતનું બનાવીએ તો એ વિદ્યાર્થી સારી રીતે અભ્યાસમાં ધ્યાન આપી શકે અને સાથે મારું એ પણ માનવું છે કે આજકાલ કેવું વિદ્યાર્થીઓ મોબાઈલનું વળગણ એમને વધારે હોય છે અને ટીવી ન વળગણ પણ વધારે હોય ફ્રેન્ડ સાથે ફરવાનું હોય એવા બધામાં પણ એ લોકોના ઇન્ટરેસ્ટ વધારે હોય એટલે ડિસ્ટ્રેક્શન વધારે થતા હોય તો એનાથી આપણે જેટલું એને બચાવી શકી શકીએ તો એટલું એ ભણ ઉપર વધારે ફોકસ કરી શકે એવું મારું પોતાનું માનવું છે તમારું શું માનવું છે આ બાબતમાં.
હા તમે એકદમ સાચી વાત કહો છો આજકાલ ઘણા લોકો તો મારા ફ્રેન્ડ સર્કલમાં જ મેં એવો દાખલો જોયો છે કે એમની બારમાની પરીક્ષા હતી તો એ લોકોએ ટીવી એમનું મારે પર મૂકી દીધેલું. ટીવી નું કનેક્શન કાઢીને રાખીએ ટીવી એવું પણ નહીં ટીવીનું કનેક્શન કાઢીને ટીવી જ માળ્યા પર કે ઘરના કોઈ સભ્ય પણ ટીવી નહીં જોવે તો બધા બીજા જોતા હોય તો છોકરાઓને બી સ્વાભાવિક છે કે મન થાય ને. કે હું પણ મારો પ્રોગ્રામ જોઈ લઉં હું પણ ટીવી જોઉં પણ કોઈ જોતું જ ના હોય તો આવું વાતાવરણ પૂરું પાડવાની પણ જવાબદારી છે મા બાપની એટલે એ વાત તમે એકદમ સાચી કહો છો કે બધા સભ્યએ આવું વાતાવરણ પૂરું પાડવું જ પડે. હલો. હલો. હલો.
હલો.
હા.
હા હા હા મારો પોતાનો પણ એ જ અનુભવ છે. તે કે મોટે ભાગે કેવું હોય કે દસમા અને બારમાની જે પરીક્ષા હોય એ માર્ચ મહિનાની આજુબાજુ આવતી હોય અને એજ સમયે આ છોકરાઓને કેવું ક્રિકેટ નું વળગણ પણ વધારે હોય. તો મોટે ભાગે આઈ પી એલ ની મેચો હોય કે પછી બી બીજી કોઈ મેચ હોય તો એ મેચ દરમિયાન એ લોકોનું ધ્યાન એમાં ડાયવર્ટ થતું હોય છે છોકરાઓનું. અને અને ઘરમાં કેવું માતા પિતા ને પણ જો આ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો જોતા હોય તો સ્વાભાવિક છે કે આ કન્ટિન્યુસ પ્રોસેસ છે તમે એક મેચ જુઓ અથવા તો તમને આગળની સિરીઝમાં પણ
હલો. હલો. હલો. હલો હલો
હલો
હલો સંભળાય છે.
હા સંભળાય છે બોલો હા
હા એ તમે આઈપીએલની અને ક્રિકેટની જે વાત કહી ને એ એકદમ સચોટ કહી છે.